હલો હા બોલો
કર હેલો હેલો
તોું કધું
ના ના તું શું કરી તો કેમ?
મેગ બનાઓ મ મેગ.
જે મે ગશ બાર ત વા બેકગ્રાઉન્ડ બોલ મેગી બનાવી એમ.
હમ હમ
બરોબર શું ઘર ક્યાજ શું ચાલો ભણવાનું.
મસ્ત જદ
હ અને બોલ વારતો હોવ. હું તો કાાલ વાગડો જ જઈ ને વાગડો જઈને હજી બેઠી ને તાકડે લાવ જઈ તો ભમળ લાગો. એ ત્યારે ત છે ત એ બોલ મારા જોડે તો શયું થયું. અલી હ ના મારા પાર્ટનર સરપ્રાઈઝાલ ખબર તને બડે ઉપર વડ તો દાદા. જેમ કીધું કે મારે આને સરપ્રાઈઝ ચાલવાનુંય એટલા મ જ પાથ નફ. પી પાર્સ નનો ફોન આવ્યો. તો વાતમાં ફોન આવે ને તો પછી મેં કીધું બીધું તું વાત ક હમાં ચાલલેને. હું આવું મેગી લઈને તો હું મેગી લાવ છ ને પાસે વાત કરવાની તો દાદી કહી દીધું કે કેીટલું તમને મળવાની. તે પાર્થ કે દાદી તમારે મન કેહેવાનું નતું પણ કહી દીધું દાદી કે હાય હવે તો કે તમે અજાણા બનજો તે પાર ફરશે. સમ્યા્યા તું પારસું કરે દા દન ફોને તમારે છુગલીઓ કરે કે તે મને બઉુ હેરામ કર એમ દુખક ચૂગલી કરી તમે કઈ આવી શકો ને પ તે ફ કે તું વડ કરાવવા ની મે વડે ઉપર તમેરું કોને ગ તું કે દાદીર રી દખ એને બુ ટાં પ તું આવતી ને આવતી આ વ બ સરપ્રાઈઝુ કેટલા ટાઈમથી મેં મમ્મી ના પારથી મમ્મી છેટ બો હતા. એટલેેને કહી દઈ કઈ નાને પાછ જોડે વાતો નતો કરતો જેમ કે વાત કરી ને તો એરા પ્રાર્થના કરી ગઈ એટલે મેન ભૂમ દીધી પાારથની મમ્મીને તોમ ના જો મમ્મી તમે કીધું ને બોત ક્યાંક બોલ બોલ કરતા હોય ને બાપડે થને મને ક્યાં ક કરોતો હતો મેં દ ને પાછને ફોન જ ના કરતો. ના ક કેમુક કહી દઈ પલંદાડી કહી દ તો તો કાલે મે મારતા ઘૂમડાવ મને કેવું થઈ ગું કે ત કઈ ના કેું હુંજ સરપ્રાઈઝ નું વિચાર્યું હત એજ તો યાર
દાદી ને કઈ દેવું હતું પણ પેલા થી તને શું ખબર હતી? પણ હમ
હમ હું પાર્થના કીધું તમાર નસીબમાં સરપ્રાઈઝ નહી.
તો પાર્થના કેહે છે કે ત સાસુ ના વણને ખબર ના પણ એમને એમ ના થાય કે
ના એ તો વિડીયો કોલ કરીને કીધું. હા મમ્મી તો હ હ વા મમાંડ છે કે મને ક્યાંથીથીી બે જોડ્યું ક્યા ત ના ક્યા ત ના મને ક્યા બે જોડી
તો કશું ન એના કેવાનું પાારત હમ પાર્થને એમ કેવાનું કે તમારે સરપ્રાઈઝ થવાનું એ
કેવીજું મેગી બનાવીએ?
હમ હમ
અને તવા ચાલે એમ જવાનું આજ
હ કરવું?
હ જોવું તો શું નિએ?
મેડ મજા આવશે.
હ આવું તો સમમી ના આવ તમારે વેટ તો તમારે જાગવા કરવો જ પડે, તમે આવ તો ઘડી
એમે જો આજ જ જાવઓ અમે કાલથી હજ આજ આટીની ઈચ્છા નહીં જવાની હા ના હા કર અને હું એ જોું તો હવે આજ જવું પડે કે, બાકી તો હું નહી જઉં શનિ રવિ જ વિચારવો હવે રોજ તો ઈચ્છા જોવું એટલે મને તો આવું તો જોવ એ મને ઈચ્છા થઈ જાય જવાની. એટલે પણ આ તો લઈએ પઈ ની વાત થઈ. હેડ તું એ જોડે તું એ જોડે હેડ
હ વિચારતોસો આઈએ એમ
હમવ અસનો પંખો ચાલુ મે લજી ભૂલક્કન
બીજું કે ભવાન જેવું ચાલે છે? જમ હની સપ્ટે્બરમાં?
સીસીની
એલ્શે
હ હ
સ્પીકર ના થાય ને આમ
ના
હમ સેપ્ટેમ્બરમાંસી તે આજે તો એટલું બધું આખું ગણિત બાકી માર વોંચવાનું એટલે જો આ ઓગસ્ટ મહિનો બે હૈ ને.
એની પેલા પેલા ગુજરાતી રિઝી નું રિવિઝન પતાવી નાખુ. એટલે પાઈ હવે ડાયરેક્ટર ઓગસ્ટ મહિનામાં હોને ખાલી ગણિત ઉપર વધારે. ફોકસ રાખ અને જીએસ આવ્યું અને એનું સિલેબસ આખું ડિટેલ માલ દીધું હોય. એટલે એના પતિઓને કરંટ અફેર્સ એટલે પતિ જાયને. પ્રિલીયમ્સ તો થઈ જાય આ વખતે. ગણિત ઉપર જોર આલે તો.
ટાલ તૈયારી કરવાની કેઈ જો સીષ્યને તો સારું હોય.
અલી શિસ તો બઉુ હે હમ હમ હમ અને છોકરીઓ માટેતી કહેતા પેલા કે ગોલ્ડન ચાન્સ અ. કે ના સાત હજાર પ પોસ્ટ્ટો આઈએ ન. એટલે એને તું જોજે જે આ ને તું નોટિસ કરજે જય્યારે. પોસ્ટો વધાર હોય ને તો મેરિટ ઓછું જ અટકાય.
હમ
લાગી જાય તો હારું. શાંતિ એન મેન્સ માં લ વધારે ટાઈમ મળશે અલી એનો આખો ડિટેલ આઇજો. અ જો મેન્સમાં હ ના. અ એની ડિસેમ્બર કહે અને બીની તો ફેબ્રુઆરી કે જાન્યુઆરી કહે. તો તો બી ની મારે તો હળવી એટલે બી તો મળી જાય ટાઈમ. હમ
ચાલ
રાત દાડો ભેગો કરીને કરો છે એટલે હાલ તો બધું ફિજ કરી લેન્સ નહી કરતી મુ હાલ. પ્રી નહી થાતી મેન શું ભીડી થાય.
થઈ જાય પ્રિય થઈ જાય ને મેનસે થઈ જાય.
હમ એટલે મેન્સ પછી કરે.
ચાલે હાલ પ્રિ ની કરવાની.
હમ તારો કોઈ. આવો ને આવી બા દસ બારમાની બેઝ ઉપર કરતું રહેવાનું
હા તો એ તો હું ભરું છું કક ભર છે ને એટલે ડી મોટીવેટ. ય નહી ભરી માર તોમ. તમે મેહુલ ભાઈ મારા ડીમાટેવ કરી દીધી.
આપ હાલવાની આપડે લેવાની જરૂરી નહી તું આલી એ મહત્વ નું હ બસ.
હ હ કલ કે મ્પત ને તયા વી કીમનાલ
એ તો કે ઈ બધા કે આપડ શુક્ર માટે કંડકટર ચાલ. એવું જરૂરી નહી તમે મમ્મી તને સપોર્ટ કરે ને આપણા માટે એ મેન વાત હ.
પાાવ મામી્યા
ઓ
હું હું.
અને તારેલી હ પણ કોકને પૂછું તના જોડે‌. એટલે બી કોમ ન થાય.
ના. જેમ કે આ બેચલર ડિગ્રી જ છે બધી
એટલે ના થાવ
બીએસસી આઈટી ત્રણ વરસ ને એમએસસી આઈટી ત્રણ વરસ એટલે ના થાય ને
તા ચેટલા વરહ થયાના
હજી એક વાર આ બેન ધાધક્કા મારી મારી કાઢિ વા.
હજી એક વરસ પતિઓ એ. તો જદાર બ્લાઉજ ગ્રેજ્યુએશન તો વાર.
તો ચાર વરસ તો ગણી લે.
ઓ બાપ રે.
હમ એ જ ના. એક વરસ
હમ એ બગડ્યુંને અને ગ્રેજ્યુએશન ઉપર તો કેટલી બધી પોસ્ટો આવે
હા એજ ન
કોઈ ને લે આઈટીની તો આપણો પાટણમાં બી ખુલી આયો ઓફિસો આઈટી સેક્ટર માટે પેલા અરે તને ખબર હ અ વીટુમાં સોળ હજાર પાંચસો પગાર હારું ના કેવાય
શું કેવ
આપડે વિટું નઈ ટેગ મોલમાં તે સોળ હજાર પાંચસો પગાર
હે માારા જતું રેવું હો અને નામ જ જાન કી એ કીધું હ મને જાનકી નો ફૉન આયો તો મન કે નોકરી કે હારો પગાર દસ હજાર પર સોળ હજાર તો હું હારું ના કેવાય
તો અને પીએફ કપાઈને ચૌદ હજાર પાંચસો આવે તો શું ખોટું કેવાય
પીએફ એ કપાઈ
હા પીએફ કપાઈ
હમ્મ હા
તો આપડાને અચ્છા છે જ છેલ્લે
ટાઈમ
હા મન કે
હવારે દસ થી રાત ના નવ
હા ખબર એતો મને હમ ભલે સોળ હજાર પાંચસો વાાલી બકા એટલે એટલું તું કરાવી ને
હમ તો હજ ને વડી
હમ્મ અન
મે બસ અમરતા જ ખાવા પૌવા બનાયા અને શીરો બનાયો અને શું બીજું ખીચડી વઘારી અને હવે વાહણ ધોવા બેસી
વાહણ ધોવા બેહી જે
તો વાહણ ધોવા બેહી ગેય મા મમ્મી બુમો પાડતી
મેંવું એ પત્તો ની વાંધો છે.
નામ તોને માર કાકી છે ને એ ચીલા બનાવે છે.
હમ્મ.
હમ્મ.
મેગીની સ્મેલ આઈ
તમે તો ચાલ્યા મોડા આવશે પણ
હ હ તો હેડજે
્રેન્સો ર જમારે આપે.
હા.
એ તો એટલે તે બીજું પણ
હા.
અમે ભાભી નહી આવવાના એટલે આપણેે જગ્યા હ.
હા એટ વા ન.
હમ.
હ. પણરે પાછ વાહન ધવાય વાહન ધોઈ. ચાર મોડા જવાનું હશે ને? પેલા આગે જવાનું હ?
આજ તો સાડા નવ કે રવિવાર હોય ને પ સાડા નવ એ. હ હ રેગ્યુલર દસનારી હ. પછી તાર તો પેલા ખાવા નહી આ આમના ઘેરે લોકો? બછી ખબર એમને હ દીપા આરતી ને બધા ખાવા. જવા ના હ મ હું ગઈ ને માગ ફરસે આલવા. તો મને પૂછતા હતા કે તું આવા ન આ તો આવા ન હો.
હમ.
તો ખલ એટલે કે બે જવા ના જ હશે. અજશે લીલાશ મંદિ આે રવિવાર બોલો પૈકી.
હા? એટલું દીપાાઈઓ નું કે મૈત્રી નુંઈ એ હા.
મને લાગે હે મન તો એમ કીધું તું મને ખુરશીઓ માટે ફોન કયરો ને તો મને એમ કીધું કે મીનાક્ષી લો કોન ખાવાનો.
એમ?
મીનાક્ષી લોકન ખાવાનું, એમ કીધું તે.
હમ્મ.
એટલે હવે એમનું હોય તો બધાન ના હોય? હા. ટાઈમ થઈ ગયો? દહ મિનિટ લેઈ. ખાલી થઈ જ
અમ્મ-અમ્મ.